આજે શું કરી રહી હતી
હું તો ઘરના કામ પૂરા કરીને થોડુક વાચન કરી રહી હતી તું શું કરતી હતી
હું બગીચામાં ગઈ હતી તો ઘણું સુન સુંદર ફૂલો ખીલ્યા હતા
અરે વાહ કયા કયા ફૂલ હતા
ગુલાબ, ચંપો, મોગરો અને સુરજમુખી ના ફૂલ હતા
મને મોગરાની સુગંધ બહુ ગમે છે આખું વાતાવરણ બેહકી ઉઠે છે તેનાથી
હા ને સવારે તો પક્ષીઓને કલડાવ પણ સવારવા મર્યો
પક્ષીઓને મત દૂરધ્વનિ સંભરીએ ત્યારે મને ઘણી શાંતિ મળે છે ને
છે કુદરતી નજીક રહીએ ને તો મન પણ પ્રસન્ન રહે
તારા બગીચામાં શાકભાજી પણ ઉગાડે છે કે નહી
હા ઉગારું છું ને જેમ કે થોડા ટામેટા, મરચા અને મેથી પણ વાવ્યા છે હવે તો મેં એ
બહુ સરસ પોતાના હથ થી ઉગડેલી વસ્તુઓનો સ્વાદ જ અલગ હોય છે ને
સાચું હ તે આ મહેનત નો આનંદ પણ જોડાયેલો હોય છે
હું પણ વિચારું છું કે ઘરમાં થોડાક કુડા રાખીને છોડ ઉછેરું
એ તો ખુબ સારો વિચાર છે થોડા છોડ થી પણ ઘર સુંદર લાગે છે
તું મને કયા છોડની શરૂઆત કરવી તે વિશે થોડું વધુ શીખી શકે છે
હા તોને પુસ્તકો વાંચવાનો શોખ છે
હા મને તો બારપનથી જ પુસ્તકો વાંચવા ગમે છે તને પન ગમે છે ને
મને પણ ખુબ ગમે છે જરા સમ મળે ને તેને હું કઈક નવું વાંચવાનો પ્રયત્ન કરું છું.
પુસ્તકો આપણે મને ઘણું જ્ઞાન આપે છે ઘણી એવી વાતો જાણવા મળે છે. જે રોજીંદા જીવનમાં ઉપયોગી બનતી હોય છે.
સાચું કહ્યું પુષક માણસ નો સારો મિત્ર કહેવાય છે.
મને જીવન ચરિત્ર વાંચવાનું વધારે ગમે છે. મહાન લોકો ના જીવન માંથી ઘણું શીખવા મળે છે.
મને વાર્તાઓ અને નવલકથાઓ ગમે છે. ભષપ્રદ કથાઓ વાંચતા સમય કેવી રીતે પસાર થાય ને તે ખબર જ પડતી નથી.
પંચનની દેવડી ભાષા પણ સારી બનતી હોય છે અને વિચાર શક્તિ પણ વધે છે
હા અને નવા નવા શબ્દો શીખવા મળે છે. વાતચીત કા રીતમાં પણ સુધારો થાય છે.
આજકાલ ઘણા લોકો વાંચન કરતા ઓછો સમય આપે છે.
એ તો સાચું છે પરંતુ વાચનની મજા કઈ અલગ જ હોય છે.
જયારે મન ઉદાસ હોય ત્યારે પણ સારું પુસ્તક મને હળવું બનાવી દેતું હોય છે.
અને ક્યારે એક એક નાની વાત પણ આખો વિચાર બદલી દે છે.
તું છેલ્લે કયું પુસ્તક વાંચતી હતી.
હું એક પ્રેરણાદાયક પુસ્તક વાંચતી હતી. તેમાં મહેનત કરી ધીરજ વિશે ઘણી સુંદર વાતો લખેલી હતી.
મને પણ એવી પુસ્તકો ગમે છે. તેમાં જીવનને નવી દિશા આપવાની શક્તિ હોય છે.
ખરેખર પાંચ આંજ જેટલું વધે ને એટલું જ્ઞાન નું ભંદાર પણ વધતું જાય છે.
તાર માટે બાળકો માં વાંચન ની ટેવ કેવી રીતે વિકસાવી શકાય છે
મારા મતે બાળકોને ઘની ઉંમર થી રષ્ટપદ વાર્તા નો પુસ્તકો આપવા જોઈએ.
હા. જેથી તેઓ આનંદ સાથે વાંચન તરફ આકર્ષાય છે.
જો માતા પિતા પોતે પણ વાંચન કરે ને તો બાળક ને પણ સારો પ્રભાવ પડે છે.
સાચી વાત છે બાળકો મોટાભાગે વડીલો ને જોઈને જ શીખતા હોય છે.
હા તારી વાત સાચી છે શાળાઓ પણ વાંચન માટે ખાસ તમે રાખવામાં આવે ને તો વધુ સારું
અને પુસ્તકાલયની મુલાકાત કરવાથી બાળકો માં ઉત્સુકતા વધતી હોય છે.
મને યાદ છે કે જયારે હું પહેલી વાર પુસ્તકાલય ગઈ હતી. ત્યારે હજારો પુસ્તક જોઈને ખુબ આનંદ થયો હતો.
મને પણ એવો જ અનુભવ થયો હતો. કે દરેક પુસ્તક જાણે નવી દુનિયા નો દરવાજો હોય એવું લાગે છે.
કેટલાક પુસ્તકો આપને ઇતિહાસ વિશે જાણકારી આપે છે.
કેટલાક વિજ્ઞાની અદભુત વાતો સમજાવે છે.
તો કેટલાક પુસ્તકો જીવનના મૂલ્યો શીખવે છે.
વાંચન થી કલ્પના શક્તિ પણ ખૂબ વિકસે છે.
હા વાતા વાતા વાતતા મનમાં એક દ્રશ્ય ઊભા થઈ જાય છે.
અને એથી સર્જનાત્મક વિચાર કરવાની ક્ષમતા પણ વધી જતી હોય છે.
આજકાલ ઘણા લોકો ટૂકી મય થી વાંચીને સંતોષ માની લે છે.
પરંતુ પુસ્તકનું ઊંડાણ અને વિગતવાર સમજ અલગ જ હોય છે.
પુસ્તકો વાંચવાથી ધીરજ પણ વધે છે કારણ કે દરેક વિષય ને શાંતિ થી સમજવાનો સમય મળે છે.
મને તો એવું લાગે છે કે વાંચન જીવનભર ચાલતી શીખવવાની પ્રક્રિયા છે.
સાચું જેટલું વાંચે ને તેટલું લાગે કે હજુ ઘણું જાણવાનું બાકી છે.
તને કઈ પ્રકારની વાર્તાઓ સૌથી વધુ ગમે છે.
મને એ વાર્તા વધુ ગમે છે. જેમાં જીવવાની હકીકતો અને પ્રેરણા બંને હોય.
એવી વાર્તાઓ વાંચીને ઘણું શીખવા મળે છે.
હા કેટલાક પાત્રો તો લાંબા સમય સુધી યાદ રહી જાય છે.
મને સાહસથી ભરેલી કથાઓ પણ ખુબ ગમે છે.
સહસી કથાઓમાં દરેક પાને કઈક નવું જાણવા મળે છે.
અને આગળ શું થશે તેની ઉત્સુકતા સતત જળવાઈ રહે છે.
ક્યારેક હું કવિતાઓ પણ વાંચું છું.
કવિતાઓમાં થોડા શબ્દોમાં ઘણા ઊંડા ભાવ વ્યક્ત કરવામાં આવે છે.
સાચું કહ્યું. કેટલીક વાર્તાઓ તો મને સ્પર્શી જાય છે.
વાંચનથી માનસો દ્રષ્ટિકોણ પર વિશર બને છે.
સાચું. આપણે જુદા જુદા લોકોના વિચારો અને અનુભવોને સમજી શકીએ છીએ.
ઘણી વાર કોઈ પુસ્તક આપણને નવી પ્રેરણા પણ આપી જાય છે.
અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત પણ આપે છે.
મને લાગે છે કે દરેક ઘરમાં થોડા સારા પુસ્તકો હોવા જ જોઈએ.
જેથી પરિવારના બધા સભ્યોને વાંચવાની તે વિકસી શકે ને.
હા જયારે ઘરમાં વાંચનનું વાતાવરણ હોય ત્યારે બાળક કો પણ સ્વાભાવિક રીતે પુસ્તકો તરફ વળે છે.
અને પછી જ્ઞાન મેળવવું તેમની દિનચર્યાનો ભાગ બની જાય છે.
વાંચન માત્ર મનોરંજન નથી હોતું. તે વ્યક્તિગત વિકસવાનો શક્તિશાળી સધન પણ છે.
ખરેખર પુસ્તકો માંસન માનસને વિચારશીલ સમજદાર અને સંવેદનશીલ બનાવે છે.
તું ક્યારે કોઈ એવી પુસ્તક વિશે સાંભળ્યું છે? જેને કોઈના જીવનમાં મોટો બદલાવ લાવ્યો હોય?
હા મેં ઘણી એવી વાતો સાભળી છે. જેમાં એક સારા પુસ્તકો માણસના વિ ચાર જ બદલી નાખ્યા હોય.
ખરેખર યોગ્ય સમયે મલેલું માર્ગદર્શન જીવનને નવી દિશા આપી શકે છે.
કેટલાક લોકો કહે છે કે મુશ્કેલ સમય દરમિયાન પુસ્તકો તેમના માટે આશાનો આધાર બન્યા હતા.
એ વાત સાંભળીને સમજાય છે કે પુસ્તકોમાં કેટલી શક્તિ હોય છે.
મને તો એવું લાગે છે કે દરેક પુસ્તક કોઈને કોઈ અનુભવનો ખજાનો હોય છે.
સાચું કહ્યું. લેખક પોતાના વિચારો અને અનુભવો દ્વારા વાચકોનો ઘણું શીખવે છે.
જયારે આપણે વિવિધ વિષયો વાંચીએ છીએ ને ત્યારે જ્ઞાનનો વિસ્તાર થાય છે.
અને સાથે સાથે સમજ શક્તિ પણ વધે છે.
ક્યારે કોઈ પુસ્તક વાંચીને નવા વિષયમાં પણ રસ લાગે છે.
હા પછી એ વિષય વિશે વધુ જાણવાની પણ ઈચ્છા થાય છે.
મને એક વખત પ્રકૃતિ વિષયનું પુસ્તક વાંચી ને વૃક્ષો અને પક્ષીઓ વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી.
બહુ સરસ. જ્ઞાનની શરૂઆત ઘણી વખત એક નણકડી જિજ્ઞાસાથી જ થાય છે.
વાંચન માણસને એકાગ્રતા પણ શીખવે છે.
કારણ કે પુસ્તક વાંચતી વખતે ધ્યાન સતત એક વિષય પર જ કેન્દ્રિત રહે છે.
હા આજકાલ ધ્યાન ભંગ કરનારી ઘણી બાબતો છે.
તે જે નિયમિત વાંચન વધુ મહત્વનું બની ગયું છે.
જો દોરોજ થોડો સમય પણ વાંચીએ ને તો ઘણા લાભો મરી શકે છે.
હા ધીમે ધીમે તે એક સારી ટેવમાં પરિવર્તિત થઈ જાય છે.
અને પછી વાંચન વગર દિવસ અધૂરો લાગવા લાગે છે.
તારા માટે પુસ્તક પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાન માં રાખવી જ જોઈએ?
મારા માટે પુસ્તકો પસંદ કરતી વખતે સૌપ્રથમ તો પોતાના રર્શને ધ્યાનમાં રાખવો ખુબ જ જરૂરી છે.
હા. કારણ કે રસ હોય તો વાંચનો આનંદ બણલો થઈ જતો હોય છે.
શરૂઆતમાં તો બહું મુશ્કેલ પુસ્તકો પસંદ કરીએ તો વાંચવાની ઈચ્છા ઓછી થઈ શકે ને?
તેથી સરળ ને રસપ્રદ પુસ્તકોમાંથી શરૂઆત કરવી વધુ યોગ્ય હોય છે.
ધીમે ધીમે વિવિધ વિષયો તરફ આગળ વધવું જોઈએ.
જેથી જ્ઞાનનો વિસ્તાર પણ થાય અને વાંચની ટેવ પણ મજબૂત બનતી હોય છે.
કેટલાક લોકો માત્ર એક જ પ્રકારના પુસ્તકો વાંચે છે.
પરંતુ અલગ અલગ વિષયો વાંચવાથી નવા વિચારો જાણવા મળતા હોય છે.
હા જેમ કે ઇતિહાસ વિજ્ઞાન જીવન મૂલ્યો પ્રવાસ અને પ્રકૃતિ જેવા વિષયો પણ રસપ્રદ હોય છે.
દરેક વિષય આપણને કંઈક ને કંઈક નવું શીખવી જ જતા હોય છે.
મને તો ક્યારેક જૂની લોક કથાઓ વાંચવાની પણ મજા આવે છે.
લોકથાઓમાં સંસ્કૃતિ અને પરંપરાની સુંદર ઝલક જોવા મળતી હોય છે.
અને ઘણી વાર તેમાં જીવન માં તે ઉપયોગી સંદેશ પણ છુપાયેલા હોય છે.
સાચી કહ્યું વડીલો પાસેથી સાંભળેલી કથાઓ અને પુસ્તકોમાં વાંચેલી કથાઓ બંનેનું મહત્વ હોય છે.
પાંજરતી ભાષા વધુ સમૃદ્ધ બને છે.
અને પોતાના વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની ક્ષમતા પણ વધતી હોય છે.
જયારે આપણે વધુ વાંચીએ છીએ ને લખવાની કળામાં પણ સુધારો થાય છે.
કારણ કે નવા શબ્દો અને નવા વિચારો સતત મળતા જ રહે છે.
મને લાગે છે એ પુસ્તક માત્ર જ્ઞાન આપતું નથી પરંતુ મને પણ સમૃદ્ધ બનાવે છે.
સાચી વાત છે. વાંચનથી મળતો અનુભવ જીવનના અનેક ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થતો હોય છે.
તે ક્યારે એવું અનુભવ્યું છે. કે કોઈ પુસ્તક ના એક વિચારે તારા નિર્ણય પર અસર કરી હોય.
હા. એક વખત મેં ધીરજને સતત પ્રયત્ના વિષનું પુસ્તક વાંચ્યું હતું.
તે પુસ્તક વાંચ્યા પછી મેં કોઈપણ કામ અધવચ્ચે છોડવાની તે ઓછી કરી દીધી હતી.
બહું સરસ તારા વિચારો જીવનમાં અમૂલ મૂકીએ ને ત્યારે તો સાચો લાભ મળે છે.
સાચું કહ્યું માત્ર વાંચું પુરતું નથી. શીખેલી વાતોને જીવનમાં ઉતારવી પણ જરૂરી હોય છે.
ઘણી વખત પુસ્તકો આપવાને પોતાની ભૂલો ઓળખવામાં પણ મદદ કરે છે.
અને સુધારાનો માર્ગ પણ બતાવે છે.
મને એવા પુસ્તકો ગમે છે, તે સકારાત્મક વિચારધારા વિકસાવે.
સકારાત્મક વિચારો માણસને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મજબૂત રાખતા હોય છે.
હા, અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે.
વાંચનથી મન શાંત રહે છે, અને ચિંતા ઓછી થાય છે.
જ્યારે હું કોઈ સારું પુસ્તક વાંચું છું, ને ત્યારે સમયનો ખ્યાલ જ રહેતો નથી.
મને પણ એવો જ અનુભવ થાય છે.
ક્યારેક તો પુસ્તકો પાત્રો એટલા જીવંત લાગે છે, કે તેઓ આપણા પરિચિત હોયને એવું લાગે.
હા એટ તમામ